હા.
હા બોલો બોલો.
હાલો, તમારો અવાજ નથી આવતો મને.
હાલો, હા. હ હા મજામાં, બોલો તમે?
બસ અમે ય મજામાં તમારો અવાજ પાછો ધીમો થઇ ગયો.
હા અવે આયો
હ થોડોક થોડોક વધારે વાંધો નઈ બોલો બોલો કેમ છો બાકી કેવું ચાલે તમારે અત્યારે?
હ હ અત્યારે તો ચાલે છે, અવે
બરાબર ચોમાસુ છે, તો પછી કેવી મજા આવે છે, વાતાવરણની કાળા કાળા વાદળો થઈ જાય છે.
હ. હ મજા તો આવે છે, આખો દિવસ થ ગરમી કામ કરી પછી આવું ઠંડુ વા તાવરણ થાય એટલે મજા આવે
ના ના સાચી વાત છે, તમારી
હ.
બોલો બોલો બીજું અ અત્યારે તો મસ્ત ગરમ ગરમ ભજીયા ખાવાની કેવી મજા આવે ચોમાસાને લીધે
હ હ. ચોમાસું આમ તો સારું છે, પણ આમ ખાલી કાદવ કીચડ થઈ જાય એટલે એમ થોડું એ થાય પણ મજા આવે છે, હા
આપડે તો અત્યારે ચોમાસાના લીધે કેટલું કીચડ થઇ જાય છે, આપડે
હ એ જ ને એટલે થોડું આમ કંંટાળ આવે બાકી મજા આવે
હ પણ રસ્તામાં ચાલવાનું મન ના થાય આપણને
હા એ તો અ સિક્કાની બે બાજુ હોય એટલે આવું થાય જ ને
એજ ને એ તો રેવાનું પણ પછી ચોમા પછી શિયાળો આવશે ને પછી મજા આવશે મસ્ત ગુલાબી ગુલાબી ઠંડી શિયાળાના કપડા પહેરવાના
હ એજ ને
જોકે ચોમાસાની પણ મજા તો છે, કેમ કે સાંજે આવા મસ્ત કાળા કાળા વાદળ હોય ને આપડે મસ્ત બહાર બેઠા બેઠા કોફી પીએ તો કેવી મજા આવે
હ અને આમ થોડું તરે તળેલું ખાવાનું હોય જોડે તો મદર મજા આવે
હ ભજીયા
હ.
એજ ને અને મેગી ખાવાની પણ બો મજા આવે ચોમાસામાં
હ હ અને ફ્રેન્ડો હોય જોડે આપડી જો તો વધાર મજા આવેે
હ અને પછી ચોમાસા પલળવા જવાનું બધા ફ્રેન્ડ સાથે
હા એ
એની પણ એક અલગ જ મજા હોય પછી યાદ હોય રે આપડે મોટા થઈએ તો યાદ આવે કે આવી રીતે પલળેલા આપડે બધા
હ એજ ને આપડે બીજાને કહી બી શકીએ
હ કે અમે આવું બધું કર્યું છે, અમારે જયારે નાના હતા ત્યારે ફ્રેન્ડ સા થે
હ એજ ને
હઉ જોકે શિયાળામાં ઉનાળામાં પણ મજા છે. બધી ઋતુ અલગ અલગ હોય ને પણ બધાની એક અલગ અલગ મજા છે, એ લોકોની
હા એ તો છે, પણ ચોમાસામાં થોડું વાતાવરણ ઠંડુ હોય ગરમ હોય પણ એમાં થોડી વધારે મજા આવે
હા ચોમાસામાં મજા તો બો આવે જોકે ઉનાળામાં તો ચોવીસ કલાક તાપ હોય એટલે ગરમીને લીધે આપણને ગમે નહી.
હહ એજ ને. પણ ઉનાળામાં કેરી ખાવાની ને એ બધું મજા એમાં બી વધારે મજા આવે.
હહ કેરી ખાવાની તો બહુ જ. એ તો બધાને ભાવે કેરી તો એવી કોઈ જ વ્યક્તિ નહી હોય જેને નહીં ભાવતી હોય.
હહ એજ ને. શિયાળામાં હહ
અને વેકેશને ઉનાળામાં જ આવે પાછું આપડે તો. એટલે ફરવા જવાનું અલગ અલગ જગ્યાએ.
હહ પ્લેન્સ બનાવાના.
હા એટલે મજા આઈ જાય આમ. સારી જગ્યાએ જ ગયા હોય ને આપડે તો.
હહ આમ ફ્રેન્ડો જોડ આમ તો પ્લેન બનાઈએ તો કેન્સલ તો થાય.
એ તો થાય જ. ફ્રેન્ડો જોડે પ્લેન તો કેન્સલ થાય જ પણ પછી જયારે બની જાય ને ત્યારે બહુ મજા આવે. તાઈ જઈને ફોટા પાડીએ.
હહ મેમરીઝ બધી ક્રિએટ થાય.
હહ અને મસ્તીએ બહુ કરવાની મજા આવે. નાઈટ આઉટ જેવું થઇ જાય આપડે ત્રણ ચાર દિવસનું.
હહ
આપડે કરીશું આ વખતે જયારે આપડે વેકેશન આવશે ને ત્યારે.
હા હા ચોક્કસ.
હા એજ ને. પણ હવે તો આપડે ચોમાસામાં ચોમાસું છે એટલે હજી તો આપડે બહુ મહિના સુધી મેડ તો પડવાનો જ નથી.
હમ એજ ને. હવે નવરાત્રીમાં મલીએ તો બરાબર છે.
હહ નવરાત્રી પાછો નવરાત્રીમાં પણ વરસાદ આમ તો મજા આવે નવરાત્રીમાં વરસાદ પડે તો ગરબા રમવાની.
હહ પણ એમાં ચણિયાચોળી પહેરી હોય અને વરસાદ પડે તો આમ થોડું હહ
કીચડ ને લીધે કીચડ કીચડ થઈ જાય આખા ગ્રાઉન્ડમાં પછી ના ગમે એમ.
હહ અ એમ તો મજા આવે. પણ આ કીચડને બધાને લીધે આમ થોડું ગંદુ ગંદુ થઇ જાય બધું એટલે થોડો પ્રોબ્લેમ થાય.
એજ ને. બોલો અત્યારે તમે શું કરી રહ્યા છો તો? ઘરનું કામ પતી ગયું બધું?
હહ હહ પતી ગયું
હોવ મારે પણ. હું હજી કપડાં જ વાળીને ઊભી થઈ હમણાં.
હહ હહ ઈ તો થોડું કામ હતું એટલે એ થોડું એ પતાયું.
બરાબર. બરાબર છે બરાબર છે કામ તો કરવું જ પડે.
હહ એજ ને.
મારે આ બધું કોલેજનું હોય અસાઈનમેન્ટ થોડુંક એટલે એ લખવું પડે. હોમવર્કને હવે એમ બી આપડે એક્ઝામ આવશે એટલે બધું એ કરવું પડે. અન જોડે ઘરનું પણ કરવું પડે.
હહ એજ ને. ના કરીએ તો પછી વાંચવું. ઘરેથી બોલે
એજ ને. પછી તો આપડે બેવું બાજુ સાંભળવું પડે.
હહ હો. પછી કે કે માર્ક્સ ઓછા કેમ આયા. અને એક બાજુ કે કશું કામ કરાવતી નથી.
હા એજ ને આપડે તો બધી બાજુ પ્રોબ્લમ જ છે.
હહ
પણ એક્ઝામ બી પાછી નવરાત્રી ટાઈમે જ આવે છે.
હા એ એ હા એવું ના હોવું જોઈએ.
હા ના નવરાત્રી થાય ના એક્ઝામ અપાય નવરાત તે દિવસે જાગરણ થાય તો એક્ઝામ માં પ્રોબ્લેમ થઈ જાય આપડે અને નવરાત્રીની એક્સાઇટમેન્ટ પછી ના રે
હમ્મ. નવરાત્રીમાં તો એમ બી બધાને જાગવા જોઈતું હોય મોળા સુધી ઘરબા રમવા જતો હોય અને પછી આવી રીતે એક્ઝામ લેતો અમે આપણેે હવે ભણિએ કે ગરબા રમીએ
એજ ને તમાર થઈ ગઈ અ ચણિયા ચોળિની શોપિંગ થઈ ગઈ તમાર
ના ના ક્યાંથી થઈ હોય મેળામાં એક વાર ગમી ગઈ હતી તે એક લીધી છે બસ એ છે.
મારે પણ મારો વિચાર છે ને કે આ વખતે આપણે લોકો અમદાવાદ જઈએ ચણિયા ચોળી લેવા
હા ત્યાં આગળ સસ્તી પણ હશે અને હજુ વેરાયટી પણ હોય હા અને હજુ નવરાત્રિ નથી આઈ એટલે થોડું સારી સારી હશે મને સસ્તી બી મલશે.
હા એજ ને પણ ત્યાં સારું કલેક્શન પેલું લો ગાર્ડનમાં તો બહુ જ મસ્ત હોય છે.
હા ત્યાં ત્યાંથી જ્વેલરી પણ બધી સારી હોય છે બધું મલે
હા એ બધું બી મલી જાય બધું એક જગ્યાએ મળી જાય ને તો આપણને ઈઝી રહે ખોટું અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ માટે જવું પડે આપણે
હા એ તો
એજ ને એ જો કે હજુ તો છે ત્રણ મહિના એટલે વાંધો ના આવે
હા હવે
એની પહેલા તો ગણેશ ચતુર્થી આવશે આપણે
હા હા પણ આપણે ગુજરાતીઓને તો ગરબામાં વધારે ઇન્ટરેસ્ટ હોય
હા ગરબામાં તો આપડે તો આખું વરષ નવરાત્રી ના હોય તોએ ચાલુ જ હોય બધા તહેવારમાં ગરબા તો કમ્પલસરી કરવા જ પડે.
હા હ એજ ને ગણેશ ચતુર્થી માં પણ ગરબા કરે છે.
હા ગણેશ વિસર્જન વખતે લોકો કેટલા બધા ગરબાને કરે છે.
હા એજ તો
હઓ એટલે આપડે તો એમ તો કય ને તો બારે મહિના ચાલુ જ હોય નવરાત્રી
હા
એવું બોલો બીજું કેવું ચાલે તમારે
બસ ચાલે છે અત્યારે તો અપડાઉન કરવાનું થોડું અઘરું પડે છે
હા કોલેજ આઈ ન જોબ
કોલેજ આવી જોબ જાઉં તો પડે હા એજ ને
બસ નો ટાઈમ જોવો પડે વહેલું ઉઠવું પડે કેટલું બધું કરવું પડે.
હા એ તો સવારે એકદમ વહેલા વહેલા ઉઠે છ વાગે પછી તૈયાર થવાનું પહિ સવારથી દો દોઢ ભાગમાં ચાલુ થઈ જાય
એજ ને પણ શું કરી શકવાના હતા કરવું તો પડે આ બધું
મળ્યા હા બીજું કોઈ ઓપ્શન નહી.
હા એજ ને ઓપ્શન તો નથી જ આપડી જોડે પાછું જો ભૂલ માંથી કશુંક ભૂલી ગયા તો ઘરે તો અવાય જ નહી કેમ કે દૂર આપણે કોલેજ હોય એટલે
હમ્મ એજ ને પાછા આવુ ઘરે આવીએ પાછા ત્યાં જઈએ એટલે આમ તો દિવસ પતી જાય
હા અડધી કોલેજ પતી જાય પછી એન્ટ્રીના આપે આપણને
હ એજને
એટલે એ તો રેવાનું એ તો બધું
હ હ.
એમ એ આ આપડે કોલેજમાં બી થશે જ ને ફંક્શન આપણે નવરાત્રી થશે જ ને કોલેજમાં બી આપણે જઈશું ત્યારે
હ હ જયશું જયશું મજા આવશે
હ બધા ભેગા મળીને જઈએ ને
કોલેજવાળા આમ થોડા આપણાં ફ્રેન્ડોને ને એમને આવા દે તો વધારે મજા આવે
હ એજ ને એમે આપડે ત્યારે તો રાત્રે હોય એટલે વાંધો ના બધા જોડે હોય એન તો
હ. કદાચ એવું બને કે એક જણ હોય તો ઘરેથી જવા ના દે પણ આખું ગ્રુપ જતું હોય ત જવા દેય
હ મારે બી એવું છે, બો બધા લોકો જવા દે ને તોજ મને હા પાડે ની તો તો ના જ જવા દે
હ એજને
એ તો રહેવાનું એતો
હ કોલેજવાળા ને એમ કે બીજા આવશે ને અમારા પહી પૈસા થોડા ખર્ચી જશે
હોવ હા ચલો હું તમને પછી કોલ કરું મારે બહાર જવાનું થયું છે, ને તો હા ને હા હા આવજો જય શ્રી કૃષ્ણ.
આવજો જય શ્રી કૃષ્ણ.